હલો.
હો.
હલો.
બછો પાર્લર એ વાત તમે શું કરો?
હ તો અલ ર દે રાશી.
એવું છે હું શીખાજે.
આજીે આજી સરરૂ કંદન બાકી છે.
એવું છે.
હ તમે?
અમે પાર્લર જઈવા છે.
એવું છે એમ ને, અવડી ગયું?
હમ, હું આવડી ગયું વસ્ટલે બાકી સ એ શીખી જાું તમે?
બસ અમારે સ બાકી છે. હા એ આવડી, હા હો તમને આવડી ગું?
હા નહી આવડી ગયું પાછા પાંચ તેપ આવડી ગયા ફેશિયલ.
એવું છે એમને?
હા પાંચે જ સ્ટેપ આવડી ગયા.
હ તમને કઈ એમાં સારું લેવોય?
તો સારા લાગ્યા છે પાસે પાંચ ટેવ.
તો ઘડ એમ ને.
ના.
હવે મને છે. હા. કેમ છે ખેતી કામમાં?
ખેતી કામ માં બ સારું છે હમણાં તો વરસાદ છે એટલે કઈ જવાતું નથી ખેતરે તમારે?
અમારે બસ એમ જ છે વરસાદ આવે ને જાય ને એવું છે.
હમ્મ.
વધતોય નથી ઓસોય નથી એવું બધું છે.
એવું છે.
હા.
હું રસોઈ બનાઈવીતી બપોરે?
અચ્છા ઈ બપોરે, ગવાર નું શાક બનાવ્યું હતું ને રોટલા.
એવું છે.
હમ્મ તમે
અમે ચોળી બટેટાનું શાક કર્યું તું અને રોટલા બનાવ્યા
એવું છે એમને
હા
હે, સવારમાં વાડીયે ગયા તા કે
હા, નઈ ઉગારુ છે એટલે ન ગયા તમે ગ્યાતા
નઈ ઘરનું કામ હતું ને જવાય એમ નતું ગારો શે કેની
ન અમારેય એમ જ હતું
એવું શે ને
હા
તો સારું કેવાય
હે
તો સારું કેવાય એમ
હા
ઈજુ ભાઈ કઈ શેખ કોઈ ગઈ વાડીએ
હે
વાડીએ ગઈ કે કાઈ
નહી ગારો છે એટલે નથી ગયા કોઈ જવાનું હતું અત્યારનું
એવું સે એમ ને
હા તમારે
અમારે તો ભાઈયા છે શું માલ ઢોર હોય કે નહી
હા, એટલે ખડ ને લેવા જવાનું હોય
હા, એમ લેવા જાવુ પડે એટલે એ ગયા છે નકતો કઈ કામ થાય એમ નથી ખેતરમાં
હા, ગારુ છે સાટા ઉપર છાટા આવે છે
હમ્મ એટલે હમ્મ એમાં મસરા, વસરા બહુ વધી જઈ
હા
ખેતરમાંતો પાર્લર કેટલી કલાક ભરો
બે કલાક ભરીએ, તમે કેટલી કલાક ભરો
જો કઈક મોડું થઇ જાય તો ત્રણ કલાક એ થઈ જાય
હમ્મ
નકર બે કલાક હોય, કાઈ નક્કી ન હોય
એવું છે
હા, એટલે ઈ આપડા ઉપર હોય આપડે શીખવું હોય તો આપડે રેવુંયે પડે
ના એમ અમારે એમ જ છે ક્યારેક બેન આવી ગયા હોય તો એમાંય મોડું થઈ જાય થોડું
હા, બસ તો તમારી ઘોડે જ છે આવી જાય તો મોડું થાય એવું કંઈ ન હોય હાતેય વાગે ન છ એ વાગે
હા
પણ જ કાયમ જાઈએ
હા
તમે જાઓ કાઈ
હા, હો ડેલી જાય એ
એવું સે એમ ને
હમ્મ.
બીજા ફોર્મ ભરવાનું કેઈ ગમે એમાં?
હા હવે જોઈએ.
હમ્મ. પાર્લર માં એક વ તો એમાં ફોર્મ -
એવું સે એમને. હા તો શીખી જાઈએ એટલે શું વાંધો આપણે.
હા એમ. તમેઈ
અમારેઈ એમ જ છે પાર્લર નું એ શીખી જાઈએ તો પછી સિલાઈ કામનું કહે સે તો સિલાઈ કામમાં ભરીએને.
એ હા.
હા એમ. ગમેઈ આપણે કામ આમેઈ ઈ હાલે ને, ખેતી ઈજ કરીએ, ઈ ગમેઈ બધું આવડવું જ જોઈએ.
હા.
હા એમ. આપણે મજૂર માણા હે તો હું હોય.
હમ્મ.
હા એમ. કાંઈ એમનું રહ્યું, ખેતીમાં સવાર ના જવાનું હોય, બપોર પછી પાર્લર માં આવવાનું હોય.
મારે ઈ જ છે.
હા એને એવું હમણાં વરસાદ છે તે કંઈ જવાય તો નહી. કંઈ જાવાના વરત આવે વરદ છે તેઈ કંઈ જવાના ફરવા?
ફરવાં વરસાદ ઉપર આધાર, વરસાદ આવશે તો નહીં જવાય, નકર જાશું ક્યાંક. તમારે?
તમારી ઘોડે જ છી. જાઉં સે પણ આ વરસાદને લીધે જોઈએ ને.
હા એમ જ ને.
ને પૂર કેવાં આવે!
હે?
પૂર કેવાં આવે છે નદીએ. તો પછી એટલે બધુંય જોવું પડે ને આપણે.
હા.
ને એમ આપણે આવું ગામમાં આવે પાણી ત્યા કેટલે-કેટલે આવે, ગોઠણે-ગોઠણે આવે પાણી.
હા.
હમ્મ અત્યારે બધું એવું જ છે. વાતાવરણ હુ આ તો આજ વરસાદ
આ છે તો સાટા જેવું હતું તમારે.
અમારેઈ એમ જ છે. આવે ને જાય, ઘડીક રેઈ પાંચ મિનિટ છાંટા આવી જાય.
એવું સે એમને. બધાઈ ને એમ જ છે તો. પછી પાછું પાર્લર માં આવવું પડે.
હા. બપોર હુધી વાડીનું કામ, ઘરનું કામ ને રસોઈ ને એવું કરીએે. ત્રણ વાઈગે પાર્લરે આવીએ.
હા તો પહી એમ જ હોય. અહિયાં પાર્લર માં આવીએ તો આપણા માટે સારું કહેવાય ને.
હા એ માહિતી જઈ ને પછી ઘરનું કામ કરીને રસોઈ લઈએ.
એ હસી પછી એમ જ જો હોય. તમ તારે પાછા પાંચ વાગે રજા પડી જાય. ઘરનું કામ હોય આપડે.
હા અડધું અત્યારે કરીને, આવ ને અડતું ઘરે જઈને કરવાનું.
હમ, ઈ આપડે તો રેયસ.
હા...
હ, હાજ શુંધી ઈતો નૈવરા થાય તઈ.
હા.
હવાર જાગીએ તો પાસા ખેતી નુ.
હા.
સરું ને સરું જ હોય આપડે કામ તો.
હ હા...
ઘર માં બધા ને કેમ છે
બધા ને હારું. તમારે
બધાને સારું છે.
એવું છે..
હા હો.. હ બીજું ભાઈ નવીન માં શીખો.
બીજું તો કઈ નઈ હવે, આજથી હેરસ્ટાઈઇલ શરૂ કરવાની છે.
એવું છે. એમને..
ના તમારે..
અમારે એમ જ છે. શરૂ કરશે બીજો સ્ટેપ હવે સે હવે બે તણ દિમાં કેતા તા. કે, પૂરું થઈ જશે, પાર્લર નું.
હા
પછી, ઈકે મઈનો દિ પછી, સિલાઈ કામ નું શરૂ કરશું.
હા.
હમ પછી ફોર્મ ભરાય કે નહી.
ફોર્મ સબમિટ થાય, ત્યારે આવે.
હા એમ તમારે ભરવું હોય, તો ભરસો કે નહી.
હા, હવે જોઈએ.
ખેતી કામ નું હોય, તો પછી જવું પડે ને કાં?
હા.
એ હસી વાત છે આપડે પછી જમીને આપડે ભાગવા રાખતા હોય.
હા, એટલે અમાયતે કામ કરવું પડે.
હજુ જો એમાં આપડે ભાગુ રાખીને દાળીયા કરીએ, તો આપડે તો કઈ વધે તો નહી.
વધે નહી, હા એમ જ ને ઘર ના કામ કરીએ. તો થાય.
હ
હમ...
એટલે બધે જોવુ પડે અમને,
હા એટલે જ તે ને બચારે તો કઈ કામ હતું નહીં એટલે પાર્લર માં ફોર્મ ભર્યું.
એ સોમહા ન તો આપડે હાલા કરે, કેમ કે વરસાદ આવે. તો આપડે વાડીએે હોય કે મજૂરી કર તા હોઈએ નાથે વહીયા હોઈએ.
હમ્મ
હા એમ એટલે પછી, તો સોમાહ વયદ્યા પછી તો આપડે ખેતી નું કામ જ ના ડુકે.
હા, એમાં હું છે.
દિવાળી પછી પછી આપડે માંડવીનું મોસમ શરૂુ થાય.
હા, પછી તો ભઈ ટાઈમ જ ન મળે ઘરે દે.
હા, એમ તો માઇન્ડમોશન પૂરી થાય ત છેણા આવી.
હા.
એની મશીન શરૂ થાય.
હા, સોમસ સામાસ ફ્રી હોય, બાકી તો ટાઈમ હોય નહી એટલો બધો
કોય વાસ ટાઈમ ના હોય.
હમ્મ.
અત્યારે જ કઈ ટાઈમ ના રેહ
હા.
હમ્મ. ખેતી કામ તો તમને આવડતું હે બધું.
હા આવું તોું આવડે.
સીમ તમને શું ગમે ખેતી કામમાં વધારે કામ?
હીંગવાનું, તમને?
નિંદવાનું, મને તો છે ને. માઈન્ડ બગાઢવા થાય ને ઈ ગમે ઠેસર માં
એવું છે.
સેણા ને એવું બધું
હમ્મ.
એવું કામ બો ગમે.
હમ્મ.
એ ગામ માં મજા આવી આમ ઠેસર માં
હા.
ને તમને નીંદવાનું ગમે એમને?
હા.
એઈએ સારુ જ કેહવાય કા.
હા, મેમ સર એમ મજા નિંદુ મમ્ને વાટું મ્
એવું છેમ ને મેનવીમાં નઈ જતા હો.
હેન્ડવિમાં ન જઈએ.
અમે તો આવે નહી.
એમાં પાછું કઈ નક્કી હોય નઈ ને ઘરે તે પછી જોવું પડે એ પ્રમાણે હાલવું પડે એટલે.
હા પછું એમાં જો આપડે જાતા હોય તો પછી રજા ન પાડવાય ને.
હા, એમજ ને.
હા, આપડે પછી વાડ મશીનમાં બંધણવું એવું કેહસે.
હા.
બાળ બડને લ્યારે રજા પાડીએ તો પછી એમ કે કે કેમ તો પાછું આવય હ ને એમ કે
હમ્મ.
એ લેટેસ્ટના દેવ એપ, હમ્મ.
હા, એમાં ક્યારે મોડું થાય કઈ નક્કી જ ન હોય એટલે એમાં થ.
હમ્મ, એટલે આપડે છે ને આમ ભલે સુટી મજૂરી જવાય એટલે મજા આવે.
હા, એમ.
ગમે ત્યારે આપડે તાય નીંદવાનું ભલે ને કપાસ વીણવાનું આ વા કાનું ગમે એવું કામ તો આપડે આવડતુંજ હોયજ.
હા.
હા એમ શીખે લગ હોય એટલે હાલે આપડે એવું કઈ ન હોય.
હા.
હમ્મ, કરે ને થાય કામ એવું તઈ છે નહીં.
હા.
હા, ને પાર્લર નું આવડી જે.
હા.
દખો એઈ આવડી જાય તો તમારે પેલું બીજું કઈ કામ ખેતી નો કરવું. પડે એ આવીડી જાઈ તો પાર્લર નું.
હા હવે થોડોક ટાઈમ જાન દઈશું ને તો આવડી જાહે.
હ સેમ ને.
હમ્મ.
તો સારું કેવાય ને આવડી જાય તો તમારા માટે.
હા, તમને કેમ ફાવી ગયું.
આવી રીતે જોયું છે હ આવડી જાય ને તો કઈ ઉપાધિ નથી તો ખેતી કામ ને બહુ મજૂરી ન કરવી પડે.
હા એ વાત હે હાચી.
હમ્મ, તડકા ના આપડે ખેત કામ તો તડકા એ કેવા પડતા હોય.
ના હા.
હા, એમ કઈ નક્કી જ ન હોય.
હમ્મ.
એટલે એમ એટલે બધું જવું પડે કેઈ નહિં.
એ હા.
એટલે આપડે વધારે ધાન પાર્લર માં દીધું હોય તો પછી તો કઈ ઉપાદી નો રહે.
હા આલા ઘરે ઘરે બેઠા.
હા, એમ તો ખેતી કામમાં ઓછુ જવું પડે છે આવું તો પડે છે આપડે હોય એટલે.
હમ્મ.
હા એ. હોય એટલે જવું પડે ના કરરતો ન ખેતી ન હોય તો આપડે દાળીએ જવું પડે.
હા.
હ અ.